કેમ અવાજ સંભળાય છે મારો? નમસ્કાર. હા, જે આજે આપણે એક સારા વિષય પર વાત કરીએે છે.
ઓ સરસ.
હા, આપણા વિશ્વમાં રહેતા લોકો ના ખોરાક વિશે.
હા એ બહુ સરસ વાત છે ને આ વિષ ઘણો વિશાળ અને રસપ્રદ છે.
નમસ્કાર. આજે આપણા વિશ્વમાં રહેતા લોકો ના ખોરાક વિશે વાત કરીએ.
હા બહું સરસ વિષય છે. ઘણો વિશાળ અને રસપ્રદ છે.
દરેક દેશમાં ખોરાકની પોતાની અલગ ઓળખ હોય છે.
હા સાચી વાત કે હવામાન, જમીન અને ખેતી ના આધારે ખોરાક માં ફેર ફાર જોવા મળે છે.
કેટલાક લોકોમાં ચોખ્ખા મુખ્ય ખોરાક છે.
હા, જયારે કેટલાક દેશો માં ઘઉંનો વધુ ઉપયોગ થાય છે.
હમ્મ. ક્યાંક મકાઈનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
હા, અને દરેક અનાજ શરીરને શક્તિ આપે છે.
હમ્મ. અનાજ ઉપરાંત કઠોળ પણ ખૂબ મહત્વનું છે.
સાચી વાત છે. કઠોળમાંથી શરીર ને જરૂરી પોષક તત્વો મળે છે.
વિવિધ દેશોમાં અલગ-અલગ પ્રકારની દાળ ખાવામાં આવે છે.
સાચી વાત છે. બહું સરસ વાત કહી તમે. દાળ સાથે શાકભાજી નું પણ મહત્વ છે.
શાકભાજી અનેક રંગોની હોય છે.
હા અને દરેક રંગના સેટમાં અલગ ગુણ પણ હોય છે.
હમ્મ, લીલા શાકભાજી નો ઉપયોગ ઘણા પ્રદેશોમાં થાય છે.
અને તમને ખ્યાલ હશે મોડ વાળા શાક પણ ઘણા લોકો ખાય છે.
હા ઋતુ પ્રમાણે શાકભાજી બદલાતી રહે છે.
અને ઋતુ મુજબ નો ખોરાક સરળતાથી ઉપલબ્ધ રહે છે.
હમ્મ, ફળો પણ ખોરાકનો મહત્વનો ભાગ છે.
અને અત્યારે તો વિવિધ દેશોમાં અલગ-અલગ ફળ ઉગે છે.
હમ્મ, કેટલીક જગ્યાએ કેળા વધુ મળે છે.
હા, અને તમે જોયું હશે કેટલીક જગ્યાએ સફરજન પણ વધુ ઉગે છે.
હમ્મ. ક્યાંક કેરી ખૂબ જાણીતી છે.
અને ક્યાંક દ્રાક્ષ નું ઉત્પાદન વધુ થાય છે.
ફળોમાં કુદરતી મીઠાશ હોય છે.
અને અત્યાર તો ઘણા લોકો ભોજન પછી પણ ફળ લે છે.
હમ્મ. દૂધમાંથી પણ અનેક ખાદ્ય વસ્તુઓ બને છે.
અને દહીં, છાસ અને પનીરનો તેના ઉદાહરણ છે.
કેટલાક પ્રદેશોમાં દૂધનો વધુ ઉપયોગ થાય છે.
અને તમે જોયું હશે કેટલાક પ્રદેશોમાં તેનો ઓછો ઉપયોગ થાય છે.
પાણી દરેક ખોરાક સાથે મહત્વનું છે.
પાણી આરોગ્ય માટે જરૂરી છે.
રીતો પણ અલગ-અલગ હોય છે.
તમને ખ્યાલ હશે ક્યાંક બાફીને ખોરાક બનાવવામાં આવે છે.
હા, ક્યાંક શેકીને બનાવવામાં આવે છે.
અને ક્યાંક તો તમને ખ્યાલ હશે બનાવવામાં આવે છે.
હમ્મ. ક્યાંક વરાળમાં પણ ખોરાક તૈયાર થાય છે.
અને દરેક રીતનો પોતાનો ઉપયોગ છે.
હા, હા, કેટલાક સ્થળે વધુ મસાલા નો ઉપયોગ થાય છે.
હા, અને કેટલાક સ્થળે ઓછા મસાલાનો પણ ઉપયોગ થાય છે.
મીઠું લગભગ દરેક ભોજનમાં વપરાય છે.
હા, અને પરંતુ તેની માત્રા અલગ-અલગ હોય છે.
તેનો ઉપયોગ પણ જુદી-જુદી રીતે થાય છે.
અને કેટલાક લોકો તલનું તેલ વાપરે છે.
કેટલાક લોકો મગફળીનું તેલ વાપરે છે.
હ. અને કેટલાક લોકો કેટલાક પ્રદેશોમાં તો સરસવનું તેલ પણ વપરાય છે.
રસોઈમાં ઘીનો પણ ઉપયોગ થાય છે.
અમુક જગ્યાએ ઈતો પોતાના રસોઈની પરંપરા હોય
તહેવારમાં ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે.
હા, અને અલગ-અલગ તહેવારમાં અલગ-અલગ વાનગીઓ જોવા મળી છે.
વિશેષ ભોજન તૈયાર થાય છે.
માટે વિવિધ વાનગીઓ પીરસવામાં પણ આવે છે.
કેટલીક વાનગીઓ ખૂબ જૂની પરંપરાથી ચાલતી હોય છે.
અને અત્યાર તો નવી વાનગીઓ પણ સમય સાથે જોડાતી રહે છે.
સેહે અને ગામના લોકોમાં પણ થોડો તફાવત હોય છે.
હા, પણ અત્યારે તો પરંતુ અનાજ, શાકભાજી અને ફળનું મહત્વ દરેક જગ્યાએ રહે છે.
સંતુલિત ખોરાક શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
અને વિવિધ પ્રકારનો ખોરાક શરીરને જરૂરી પોષણ આપે છે.
વિશ્વના દરેક પ્રદેશોમાં ખોરાક જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે.
હા, અને ખોરાક માત્ર ભૂખ સંતોષવો નથી પરંતુ સંસ્કૃતિ સાથે પણ જો ડાઈલો છે.
તેથી વિવિધ દેશોમાં ખોરાક વિશે જાણવું પણ ખૂબ ઉપયોગી છે.
હા, આ વિષય ખૂબ વિશાળ છે અને તેની ઘણી વધુ માહિતી જાણી શકી એ છે.
હા, હવે વિશ્વના વિવિધ પ્રદેશોના ખોરાક વિશે આગળ વાત કરીએ.
હા, ચોક્કસ. દરેક દેશની પોતાની વિશેષતા હોય છે.
હા. કેટલાક પ્રદેશોમાં સવારનો નાસ્તો ખૂબ મહત્વ નો માનવામાં આવે છે.
હા અને કેટલાક પ્રદેશોમાં બપોરનું ભોજન મુખ્ય હોય છે.
ક્યાંક રાત્રિનું ભોજન પરિવાર સાથે કરવામાં આવે છે.
અને ભોજન સાથે ઘણી પરંપરાઓ પણ જોડાયેલી હોય છે.
હમ્મ કરે છે.
હા અને કેટલા લોકો ટેબલ અને ખુરશીઓનો પણ ઉપયોગ કરે હેલો.
કેટલાય હાથથી ભોજન કેટલાક સ્થળે હાથથી ભોજન કરવામાં આવે છે.
હા અને અત્યાર તો નવી ટેકનોલોજીમાં તો તમને ખ્યાલ હશે ચમચી કાટો અને અન્ય સાધનોનો ઉપયોગ થાય છે.
પણ અ ભોજન ક્યાક રાતે કરવામાં આવે.
હા એ બહુ સારી ટુલ છે ને? ભોજન પેલા સ્વચ્છતા રાખવી જરૂરી છે. હા હાથ ધોવાની સારી ટેવ દરેક માટે ઉપયોગી છે.
સ્વચ્છ વાસણ માં
અને સ્વચ્છ વાસણોમાં હા સ્વચ્છ રસોડું પણ ખુબ મહત્વનું છે.
ખોરાકી ને ડાકસએ છે
હલોઓ
ખોરાક ને ઢાંકીને રાખવાથી તેયા સુરક્ષિ તિત રહે
હા એ બહુ સારી વાત કીધી, યોગ્ય રીતે સંગ્રહ કરવાથી ખોરાક લાંબો સમય તકે છે.
કેટલાક ખોરાકને ઠંડી જગ્યા એ રાખવામાં આવે છે.
અને કેટલાક ખોરાકને સુખી જગ્યાએ જ રાખવામાં આવી છે.
વિશ્વ ઘણી જાતો મળે છે.
હા હળદર, જીરું, ધાણા ઘણા પ્રસિદો પ્ર પ્રદેશોમાં વપરાય છે.
તજ, લવિંગ, એલચી પણ જાણીતા મસાલા છે.
હા આ મસાલા ખોરાક માં સુગંધ બહુજ ઉમેરે છે.
કેટલાક પ્રદેશોમાં નીતિ વાનગીઓ વધુ બને છે.
અને ક્યાંક કેટલાક પ્રદેશોમાં તીખી વાનગીઓનું વધુ મહત્વ હોય છે.
પણ લોકપ્રિય હોય છે, ખાટી વાનગી ક્યાંક ખાટી વાનગીઓ પણ લોક
હા હા મેં જોયું છે, હા દરેક સ્વાદનું પોતાનું મહત્વ હોય છેજ
ઘણા લોકો ઋતુ પ્રમાણે ફળ ખાય છે.
હા અને આપણે અહિયાં પણ એવુંજ જોયએને ઋતુ પ્રમાણે શાકભાજી પણ બદલાય છે.
વરસાદની ઋતુમાં મળતો ખોરાક અલગ હોઈ શકે છે.
આમા મળતી વસ્તુઓ પણ અલગ હોય છે.
ઉનાળામાં ઠંડક આપતો ખોરાક વધુ લેવાય છે.
હા ઋતુ અનુસાર ખોરાકમાં ફેરફાર થતો રહે છે.
કેટલાક પ્રદેશોમાં સૂકા મેવાનો ઉપયોગ થાય છે.
હા કાજુ, બદામ, અખરોટ જાણીતા સુખા મેવા છે.
ઘણા દેશોમાં બીજ પણ ખાવામાં
હા દાલ અને અળસી જેવા બીજ પોષક ગણાય છે.
વિશ્વના ઘણા ભાગોમાં રોટલીના અલગ અલગ પ્રકાર બને છે.
હા દરેક પ્રદેશ પોતાની રીતે રોટલી તૈયાર કરે છે.
ચલો આ તો આપડે સ્વાદ માટેની અને અલગ અલગ ખોરાક માટેની વિષયની વાત થઈ, આ વિષય આપડો બહુ રસપ્રદ રહ્ય હ્યો તમારી સાથે વાત કરવાથી ખુબ સારું લાગ્યું, ચાલો ફરી મળીશું.
ચોક્કસ, ચોક્કસ ચોક્કસ.